હલો. હા, બોલ. બસ, મજામાં.
કેમ વાત મલી, તમાય ગામડે ગયા છો? સાચી વાત છે.
હા, ગામડામાં જ છું હું તો.
તો તમારે ત્યાં તો ગામડામાં તમારું ઘર બંધ અતું, તા તો ગેસ બેેસ કસું છે નઈ, ત ચૂલે જમવાનું બનાવસો તમ?
હા, ચૂલામાં જ જમવાનું બનાવાનું ને ગામડામાં.
રે એનો તો સ્વાદ સારો બઉ મસે, એનો તો સ્વાદ પણ બઉ મસ્ત આવે નઈ. ચૂલા પર જમવાનું એટલે પ્યોર પ્યોર જમવાનું કેવાય આમ, આમ પ્યોર ગામડા ટાઈપ જમવાનું.
હા, તો આવો તમે બી કોક દિવસ.
ના ના ચોક્કસ આઈસું. હવે, ઈચ્છા એવી અતી કે ગામડે ગયા. તો ચાલો, આપડણે થોડીક દસ મિનિટ, પંદર મિનિટ વાત આપડણે ગામડા પર જ કરીશું.
હા, ચોક્કસ. બોલો.
અ નમસ્તે. અવે, આજે આપણે ગામડાના જીવન વિશે થોડીક ચર્ચા કરીસું. અમ્મ...... મ્મ... ગામડું ખુબ જ સુંદર વિષય છે, પેલા તો જો. એમાં ગામડાનું જીવન એકદમ સરળ, સાંત અને કુદરતની નજીક હોય છે.
હા, તમે એકદમ સાચું કીધું. ગામમાં ચારે બાજુ હરિયાળી ખેતરો અને સુધ હવા જોવા મળે છે.
સાચી વાત છે તમારી. શહેરના ઘોંઘટ કરતા ગામનું વાતાવરણ ખૂબ જ સાંતિપૂર્ણ હોય છે.
હા, ગામના લોકો ના મુખ્ય વ્યવસાય નું ગામના લોકોના મુખ્ય વ્યવસાયનું શું હોય છે?
મોટા ભાગના લોકો ખેતી અને પસુપાલન સાથે જોડાયેલા ઓય છે. તો કેટલાક લોકો દૂધનો વ્યવસાય, કારીગર અને નવા વેપાર પણ કરે છે.
હો. એટલે ખેડૂત આપણા માટે કેટલા મહત્વના ઓય સે.
આમ કેવાય કે, ખેડૂતો આપડણા દેશની રીડ છે. તેઓ અનાજ, સાકભાજી, ફળ અને અન્ય પાક ઉગાડીને સમગ્ર દેશનું પેટ ભરે છે.
ગામમાં લોકો નું જીવન કેવું હોય શે?
અમ્મ, ગામમાં લોકોનું જીવન કેવાય તો મેનતું, સાદા સહકારની ભાવના ધરાવતા હોય છે, કે ઓ એકબીજાના સુખ-દુઃખમાં સાથે રહે છે.
ઓ! ગામમાં તહેવાર તહેવારો કેવી રીતે ઉજવાય છે?
ગામમાં નવરાત્રિ, દિવાળી, ઉત્તરાયણ, હોળી અને અન્ય તહેવારો ખૂબ ઉત્સાહથી ઉજવાય છે. આખું ગામ એક પરિવારની જેમ ઉજવણી કરે છે.
ગામમાં ગામના બાળકો કેવી કેવી રમતો રમે છે.
તેઓ કબડ્ડી ખોખો ક્રિકેટ વોલીબોલ ગીલી દંડા જેવી રમતો રમે છે અને ખુલ્લા મેદાનમાં આનંદથી સમય પસાર કરે છે. હવે હું તમને પૂછીશ કે ગામના ખોરાક વિશે શું કહેશો તમે
હવે હું ગામના ખોરાક વિશે કવું તો ગામમાં તાજુ દૂધ દહી છાસ ઘી શાકભાજી અને અનાજ સરળતા થી મળ મળી જાય છે. તેથી ત્યાં ના લોકો સ્વાસ્ પોશક હોય છે. આમ જેમ કે તમે મેં કીધું ને દૂધ દહી છાસ ઘી એ ગાય ભેસ ઘરે રાખતા હોય એટલે પોતાનું જ હોય. એટલે એ લોકોને બધું દૂધ દહી છાસ ઘી એ તાજું મળે છે. અને શાકભાજી જુઓ તો તમને શાકભાજી એ એ પોતાનું ખેતી કરતા હોય છે. એટલે શાકભાજી બી ખેતરમાં ઉગાડતા હોય છે એટલે જે જે ખાવું હોય એને એ લોકોને તાજું ખાવા મળી જાય છે અને અનાજ બી એ લોકો કો જાતે જ ઉગાડતા હોય એટલે અનાજ અનાજ બી સરળ તા થી મળી જાય છે એટલે આ બધું તાજું અને હેલ્દી ખાવાથી એ લોકો નું સ્વાસ્થ્ય સારું રહે છે.
ના ના સાચી વાત છે તમારી શું ગામમાં કોઈ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે.
ગામમાં ટેકનોલોજી નો ઉપયોગ હા ખે એ હવે ખેડૂતો ટ્રેક્ટર ડીપ સિંચાઈ મોબાઈલ એપ્લિકેશન અને વિવિધ આધુનિક ખેતીઓની પદ્ધતિઓનો ઉપયોગ કરે છે અને આમ જોવા જાવ તો ખે ગામડામા શિક્ષણિકની મતલબ કે શિક્ષણની પરિસ્થિતિ પણ સારી છે. આજે ઘણા ગામોમાં સારા સારી શાળાઓ અને કોલેજો છે સરકાર પણ શિક્ષણ માટે અનેક યોજનાઓ ચલાવે છે.
ના ના તમારી વાત સાચી છે ગામમાં રહેવાના ફાયદા શું છે. તો જોવા જઈએ તો આમ શુદ પેલા તો શુદ્ધ હવા ઓછું પ્રદુષણ કુદરતી વાતાવરણ તાજો ખોરાક શાંતિપૂર્ણ જીવન સૌથી મોટી વિશેષતા કહીએ ને તો કેટલાક ગામોમાં રોજ કરી ઉચ્ચ શિક્ષણ અને મોટી હોસ્ટિ હોસ્પિટલોની સુવિધાઓ જો આમ ઓછી હતી પેલા પણ હવે ધીરે ધીરે ગામડામાં પણ નાના નાના ક્લિનિક પછી નાની એવી કંપનીઓ જે ગામડાઓમાં હાઈવે પર હોય જે હાઈવે હાઈવેને ટચ કરતી હોય ત્યાં અત્યારે ગામડાઓમાં નવી નવી કંપનીઓ ઓપન થાય છે. જેમ કે આપણે જોઈએ તો ખેડા જિલ્લામાં ખેડાના રોડ જે હાઈવે નેશનલ હાઈવે નંબર આઠ છે. ત્યાં આગળ ત્યાં કેટલી ઘણી બધી એવી કંપનીઓ વિકસી છે. જેમ કે નવી નવી આપણે ઘણી બધી એવી કંપનીઓ છે. એશિયન પેઇન્ટ છે, ફ્લિપકાર્ટ છે, અમરનાથ છે, આવી ઘણી બધી એવી કંપનીઓ છે. જે અત્યારે ત્યાં નવું નવું જો નવી નવી કંપનીઓ ત્યાં વિકસી છે, હવે વાત કરીએ તો ગામમાં અ સર સરકારે અત્યાર ત્યાં સારા રસ્તા વીજળી પીવાનું પાણી શાળાઓ હોસ્પ હોસ્પિટલો એવી ઘણી બધી ડિજિટલ સેવાઓ અત્યારે ત્યાં ગામડામાં પણ તમે જોશો તો દુકાને જશો તો તમને યુપીઆઈ પેમેન્ટ અવેલેબલ મળશે લોકો ગૂગલ પે થી પેમેન્ટ રીસીવ કે ગૂગલ થી બધાને પેમેન્ટ એકબીજા ફ્રેન્ડને કે કોઈ સગા સંબંધીને ગૂગલ પે થી પૈસાની આપ લે કરતા હોય છે. તો શું ગામડાનું જીવન આપણને કઈ શીખવે છે. પેલા તો તો હા તો ગામડાનું જીવન આપણને શું શીખવે તા કે ચોક્કસ ગામડું આપણને સાદગી, મહેનત, કુદરત પ્રત્યે નું પ્રેમ, અને એકબીજાને મદદ કરવાની ભાવના શીખવે છે. જો ઘણા લોકો શહેરમાં રહેવા જાય છે, શું ગામડાનું મહત્વ ઓછું થઈ જશે? નહી. ગામડા દેશની આર્થિક વ્યવસ્થાનું મહત્વ નો આધાર છે. ગામડા વગર દેશ નો વિકાસ શક્ય નથી જો તમને તક મળે તો તમે ગામડામાં રહેેવાનું પસંદ કરશો? તમે કેશો મને?
હા. થોડા દિવસ તો જરૂર. ત્યાંની શા ત્યાંનું શાંતિ ભર્યું વાતાવરણ અને કુદરતી સૌંદર્ય મને ખુબ જ આનંદ આપે છે અને આમ આરોગ્ય માટે જોવા જાવ તો ત્યાં પહેલા તો મુશ્કેલી પડતી હતી આરોગ્ય માટે પરંતુ હવે ઘણા ગામડાઓમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને એમ્બ્યુલન્સ જે સુવિધા બી ઉપલબ્ધ હોય છે. જેમ કે પેલા ખબર છે? કોઈ બીમાર હોય તો એ લોકો લોકોને એક ગામડા માંથી શહેર માં લઈ જવા પડે છે. તો એ ગામડામાંથી શહેરમાં લઈ જવા હોય. તો ઓ એમ્બુલન્સ બી આ આ ગામડામાં હોય છે. અને જો ત્યાં બહુ આમ શું લાંબી એવી બીમારી ના હોય, શોર્ટમાં પડતું હોય, એવી બીમારી માટે ત્યાં આરોગ્ય કેન્દ્ર બી ચાલુ કર્યા છે. તો ત્યાં સારવાર બી ઘણી અમુક વખત ઘણી સારી મળી શકે છે.
સાચી વાત છે. હ, મારો એક્સપિરિયન્સ કહું ને તો મેં ગામડામાં પેલા બધા મરઘી ઓ બધી કુકડા અને મરઘીઓ બધું રાખે. તો મેં તો લાઈવ મેં ઇન્ડુ આપતું પણ જોયું છે મરઘીને. અને બીજી વસ્તુ કહું તો મારા મામા નો, મારા પપ્પાના મામા ગામડામાં રહેતા હતા. તો એ ગામડાઓમાં એ જયારે અમારા મામા રહેતા હતા. ત્યાં ગામડાઓમાં કેરીનું ઝાડ હતું કાચી કેરીનું ઝાડ હતું તો મારા મામા અમને બધાને ત્યાં લઈ જાય. મારા મામા જાતેતે ઝાડ પર ચડે અમે લોકો નીચેથી મામા ઝાડ ઉપર ચડવાનું કે પછી અમે લોકો શું કરીએ અમે લોકો મામાને એમ કે ના અમે પથ્થર મારી અમે પથ્થર મારીને ઉપરથી કેરી પાડ કેરી પાડતા હતા. અને તે આંબો જુઓ તો એ આંબો આપણને એટલી લીલો છમ આંબો. અને નીચે એની નીચેમાં અમે બધા ભાઈબંધ તો બેસીને બધી. ગેમો રમીએ પછી ક્રિકેટ રમીએ ત્યાં નીચે આરામ કરીએ. અમે આખો દિવસ વેકેશનમાં જઈએ એટલે ત્યાં અમે કે આંબા નીચે જ રમતા તા. બધા અત્યારે અમે પેલા નાના હતા ત્યારે અમે આ બધું કરતા હતા પણ હવે જયારે હું . શહેર માં રહેવા આવી ગયો છું ત્યાર બાદ હવે ગામડાઓમાં ગામડામાં હું રહું. તો મને એડજસ્ટ નહી એવું એવું કમ્ફર્ટેબલ એડજસ્ટ નહી થતું કે હું. મને ફાવતું નથી કે પેલા જે સિટીનું કલ્ચર અત્યારે જોયું છે ને તો ગામડામાં એડજસ્ટ જ નથી થતો. મને ત્યાં એટલો બોર કંટાળો આવે પણ. કેવાનું મિનિંગ કે જેમ કોકને એમ જઈએ બે ત્રણ દિવસ તો આપણને ખુબ ગમે છે ગામડામાં. કેમ કે ત્યાં અવિનવી આમ વેરાયટી આમ શું કેવાય કે બધું આમ. પેલો થાકેલો માણસ આમ એકદમ માંથી એકદમ શાંત વાતાવરણ તમને ઘરમાં જોવા મળે આમ એકદમ કોઈ જાત. કોઈ જાતની કચકચ બહાર તમને સંભળાતી નથી. હવે સિટીમાં જુઓ તો તમે આમ બધું કેવું. કે બધું અવાજો અવાજ બહાર જાવ એટલે તમને હોર્ન હોન બધા વાગાડ. તા હોય એનો અવાજ હોય કંપનીઓ હોય આ હોય તે હોય. તો ગામડામાં રહેવું જીવન સારું છે અને એકદમ સૌંદર્ય ભર્યું છે. સાચી વાત ને મારી
હા સાચી વાત છે તમારી ગામડા માં રહેવું એટલે. તમને આમ શાંતિભર્યું વાતાવરણ મળે. કુદરતી દ્રશ્ય મળે તાજું ખાવાનું મળે. તાજા ફ્રૂટ શાકભાજી અનાજ બધું તાજું મળે છે. અને ઘી છાસ બી તાજા મળે છે. અને આમ જોવા જાવ તો ગામડાનું જીવન. એકદમ સરળ બી છે અને સહેલું બી છે. જે સિટી ના જીવન કરતા બહુ સારું કહેવાય. સિટીના જીવનમાં તો તમે સવાર ઉઠીને તમે બહાર દોડતા જ હો છો અને ગામડામાં તો તમે ખેતરમાં જાઓ શાંતિથી ત્યાં કામ કરો. ત્યાં આરામ કરો. પછી સાંજે સાંજ પડતા તમે પાછા ફરો અને તએ આગળ એ. ગામડામાં તમે જોઓ તો ખેતરોમાં. ચકલીઓ અત્યારે તો ચકલીઓ બી સિટી માં પેલા જોવા મળતી તી. પણ સિટીમાં બહુ ઓછી જોવા મળે તો ગામડામાં ઘણી જોવા મળે છે ચકલીઓ છે એ. પછી મોર છે મે મોર મોર બી કળા કરત. તમને ખેતરમાં જોવા મળે છે એ બધું કુદરતી દ્રશ્ય. એ સારું બધું જોવા મળે છે ગામડામાં.
ના ના વાત તમારી સાચી છે. અને તમાર જોડે ગામડા વિશે વાત કરીને મને ખૂબ ખુબ આનંદ થયો અને ખુબ ખુબ મને ઘણું બધું એવું ગામ. ડાનું જાણવા મળ્યું. આશા રાખું છું કે તમે ગામડામાં અત્યારે છો તો સારો એવો સમય તમારા ફેમિલી સાથે પસાર કરો. ગામડામાં . જીવન જીવવાની મજા લો તો ખુબ ખુબ આભાર તમારો મારી સાથે વાત કરીને.
આભાર.